જય શ્રી કૃષ્ણ ના, રાધે રાધે કેમ છો? હલો કેમ છો ફોન નહી કાઢવાનું હ અવાજ. જાય પણ ના.
હા શું કરો છો.
કઈને કરું છું દીકરીને શું લમ.
દીકરી ઉડગી છે કે.
હમ્મ. હા ઊઠી ગઈ તો એને પાછી ઊઘવુશું.
શું બોલો છો.
એને પાછી ઊંઘ.
હા હા.
તમે.
હલો.
હલો.
હલો.
અવાજ નઈ આવે.
અબે આવે.
આપશે ને આમ કું કે ફોન નહી કાપવાનું હે ને.
હા.
હમ્મ ઓર શું છે.
સબ શું કર્યા છે.
કઈ નહી કરું તમે શું કરો છો.
હું બી કઈ ની બેઠી છું. આપણે ખાવાનું બનાવગ હ.
ખાવાનું ન બનાવાનું.
અ બે બનાવાંગા.
સુું બનાવનું.
તમારે બનાઈ લીધું.
ના આટલો ભેગો નહીં બણાવાનુ.
હા અમારે ભી થોડી દેર બાદ મે બનાવાંગ. ઓર તમારે સાસુમાં શું છે.
મારે સાસુમાં પ્રોટપર્ક છે.
હમ્મ. ચાય બનાવીને પી લીધી.
ઓ ચાય ક્યાર ની પીધી છે.
હમ્મ.
ઓર તમે. તમે પીધી. હલો.
હલો.
તમે પીધી કે નહી પીધી.
મે તો પેડી.
તમે પીધી સારું ઓ તમારે. ગ્રોઆ બાર રખડવા ગયો. ના એને દાદી ને જોડે ગયો હતો.
ની ગયો.
નહી ઈજાવ ગયો ને.
હા.
ગયો તો આજ. આમ કહું તમે તો એકલા જ હવશો ને ઘર.
હમ્મ તમારે દીકરું. કોનસી ક્લાાસમે ભણે છે.
મારો દીકરો આ યુકેજીમાં આયો છે.
હા.
હ ઓર તમારે શું હાલ છે.
હલો.
હાલો.
હલો.
હલો.
તમે ઠીક છો.
હવ અમે બહ જ સરસ છે.
હમ્મ.
તમે.
આજે તો બુખ ખૂબ ગરમી લાગે છે.
ઓઉગતા પડે.
આજે આજ તો ખુબ ગરમી લાગે છે, હે હું બોલું છું.
હા તો મુ શું બોલતું આમે તો બોલો ને.
હલો.
આ તો પંખો ચાલુ કરદો ને.
હા પંકો તો ચાલ રહ્યો.
પવન નહી આવ.
હવા આવે આવે છે, પર બહાણે ખૂબ ગરમી લાગે છે. તમારે એટને ગરમી પડે છે એટની પડે છે.
અમે.
હા. હલો.
જમે તાપ ને લાગતો.
રાજસ્થાન મે તો પડે સે.
તો પસી. તમે શો અહીયાં આમે છા તો તાપને લાગવાનું શું.
ઓર અચ્છે પાણી અચછે છે આ છે કે ન આવે પછે.
આવયો ના આ પોણી આયો સગથી.
હમ્મ.
તમે તો કાલે જ આવતા રયા નઈ, કે પરસો.
તમારી દીકરી દીકરીનું નામ શું છે.
પ્રેરણાનામાં રાખ્યું છે.
હમ્મ દીકરાનું.
દીકરાનો પ્રભાસ.
હમ્મ.
આમ કહો કે તમે તો પરસુ જતા રહ્યા ને.
હા ઘર પે ભી યશ છે કે દૂસરો છે.
ના ઘર અહિયાં તો બીજું નામ રાખવાનું છે પ્રભા એ. ત્યારે તો પ્રેરણા છે.
અત્યારમાં આ ચાલે છે ચિકુડી.
સારું છે સારું.
અત્યારમાં ચીકુડી ચ છે.
એને ભાઈ કે દીધું કે ચીકુડી તો એને બધા ચીકુડી ચીકુડી કેવું. મુું સાસર છું હા એશે
હું બી ગાભા લાવવાનું સોચું છું પણ બઉ તુ અને ભાવ તો બહુ જ મેગુ છે
શું
ગાબા લાવવાનો સોચું છું પર ભાવ તો બહુ જ મેંગું છે બજારમાં
કેમ લાવવાના લુગડા કંઈ પ્રોગ્રામ છે એ કેને લગેન છે
પ્રોગ્રામ્સને મારેે ભૂઆ કે
સું છે શૂ છે તમાર ભૂઆને
હલો
આમ કહું કે તમારા ભૂવાને શું પ્રોગ્રામ છે
હલોલો
હલો
હા
આમ કેવું શું પ્રોગ્રામ છે તમારા ભુઆ ને
ભૂઆને ભુઆને પતિને મુડન સંસ્કાર છે
હ મુડન હોય છે
હા તો
તો તમારે લુગડા લાવવાના
બુઅ કે લાણ લાણી સ શાડી
કે કેવી ભૂઆ શે તમારે આ ના છોટી ભુ
હું આજ બાજાર ગઈ હતી સ્સ્ કાઈ સસ્તું ગાબુ બતાવે તો બી મોલ એટલો મોંઘું છે કે
ચોરાય તો લુગડા બધા મગા મળશે ને
બહુત મૂઘુ છે મોૉલ.
તો પછ આમ કેવ તમારી નાની પોવાના પો પો તેના શેક મોટી ભૂવાને પોતેના શેક હું શું બોલું.
હલો.
હલોલો.
ઘોરું બોલું.
હું આમ કેવું છું કે તમારી નાની ભુવાને પોતી નાસે કે મોટી ભુવાને પોતી થશે.
ભુઆની પોતી શે.
અચ્છા.
મોટી બુવાની પોતી તો બડી હોય ગઈ છે.
અચ્છા મોટી થઈ ગઈ કેટલી મોટી થઈ. કેટલા સાલના થઈ ગયો હવે. એના ગાયત્રી ભાવીને.
ગાયત્રી ભાવને શોખ
નહી વળકે તો છોકરી કોની છે દો છોકરાય જ છે દો.
લે છોકરા છે.
હા દુસરા ભાભી હવે તો
એના ગાયત્રી ભાવી મોટા છે કે બીજા.
ગાયત્રી બાાભી બડા સ પર મિકી મમી તો કર્ણપુર હ ને બટટે નાતે પરી ગ
એને નાની વાળી ને. નાના છોકરા નિ વાવો ના
હા વાદીિક તો
હલો. હલો.
હલો્
હું આમ કેવું કે નાના છોકરા ને બવું જાતી રહી ને.
છોકરાની બહું ગળ છે.
ઓ આ સારું. અને મોટા તો ક
એક દીકરી તો સાત તે લઈ ગઈ છે ને એક બે છોડને પડી ગઈ છે.
હોય નારા લય જ
હા દો થી ને એક લ
કેવી નાની લઈ ગઈ કે મોટી.
હલોઉ.
હલો.
ગ મોટી
નાની લઈન ગઈ.
મલાન જાતે.
ઓર.
હ બધા મજામાં હો હો
હમ
તમે કેમ છો
હલો
હલો ચલો ઠીક તમારું દીકરું આવે ને પછી કોલ કરના મને બી બાત કરાજો
આ શું માત્ર બહ છભરું છે મા મારો છોકરો તો
હલો
આમ ક તો બહુ સ
અરે એું બોલું છું તમારો દીકરો આવેને બાણસને
હા
આવે ને પછી મને ફોન પે બાદ કરજો
ઓ તમા અ કેની અવાજ આવે છે કોણ બોલશે તમારે વડે
જો તમે આરામ કરો
હો સારું
બસ
તમે